કેમ છ બધા મજામાં ને.
હા મજામાં તમે કેમ છો? આજે હું ખુબ જ મહ ની વિષ ની વાત કરવા જઈ રહ્યો છ એનો ટોપિક છે રમત ગમત અને તંદુરસ્તી.
આપણા જ આ આપણા જીવનમાં ખુબ જ જરૂરી છે. રમત અ આ આજે ખુબ જ મહત્વની વાત કરવા જઈ રહ્યો છે જેનો ટોપિક છે બાળપણની વધદવા બાળપણની યાદો વિશે જેટલી વાત કરીએ તેટલી ઓછી લાગે છે બાળપણ જીવનનો એવો સમય જેમાં દરેક દિવસ નવી ખુશી લઈને આવતો હોય તેમ સમયે સમય ન હોય. ભવિષ્યની ચિંતા નહી હોય કોઈ મોટી જવાબદારી કોઈ મિત્રો સાથે રમવાનું શાળા એ જવાનું અને પરિવાર સાથે હસતા રમતા દિવસ પસાર કરવાનું એજ આપણું જીવન હતું. હવે આજના બાળપણ સૌથી ખાસ વાત એ હતી કે નાની નાની વાતો માં ખુબ જ આનંદ મળ નવો દંડો મળે નવી સાયકલ મળે માતા પિતા ક્યાં ફ લઈ જાય તો આખો દિવસ ખુશી માં પસાર થઈ જતો.
આજે મોટી મોટી વસ્તુ મળ્યા પછી પણ એવો આનંદ અનુભવતો નથી. મને તો શાળા ના પ્રાર્થના ના સભા આજે પણ યાદ આવે છે. સવારે બધા મિત્રો સાથે પ્રાર્થના કરવી સમાચાર સાંભળવા અને શિક્ષકોની વા ધ્યાનથી સાભળવાની આ બધું જીવનનો મહત્વપૂર્ણ ભાગ હતો. આથી ત્યાં જ આપણે શિસ્ત અને સમયપાલન શીખ્યા હતા.
વિરામ ન સમયે સૌથી વધુ ગમતો હતો બધા મિત્રો સાથે બેસીને નાસ્તો કર કરવો હસવું વાતો કરવી અને પછી મેદાનમાં જોડીને રમત રમવા જેવું એ દિવસ જ ખરેખર અમૂલ્ય હતા એવું નથી લાગતું.
હા તમારે એ વાત સાચી છે કે બાળપણની ઘણી યાદો છે કે બાળપણમાં આપણે અ સૌ મળીને રમતા હતા કે જેના લીધે આપણને ખુશી મળ્યા હતા અને બાળપણ ના કારણે બહ સારું છે. કેમ કે મોટા થયા પછી બધી ખુશીઓ અ પછ મીટી જવી જાય છે મને તો એવું લાગે છે જીવનનો સૌથી સુંદર સમય એટલે બાળપણ બાળપણ એની દોષ આનંદ પ્રેમ અને નિઃસ્વાર્થ સંબોધ થી ભરેલો જીવનનો સુવર્ણ સમય છે બાળપણની યાદો એવી મૂડી છે કે છે જીવનભર આપણને ખુશી આપતી હોય છે બાળપણ બાળપણમાં ન કોઈ મી મો મોટીજ મોટી સી તા ન ન કોઈ ઝ રમું મિત્રો સાથે હ હસવું, શાળામાં ભણવું અને પરિવાર સાથે ના નાના શ્રણો પસાર કરવા એજ જીવન હતું નાની નાની વાતો પણ અ અપહરની ખુશી મળતી હતી શાળાના પ્રથમ દિવસ લઈને શિ પ્રેમ ભરયો માં દર્શન સુધીની દરેક ક્ષણ આજે પણ યાદગાર લાગે છે મિત્રો સાથે કરેલી મસ્તી રમતગમત વાર્ષિક કાર્યક્રમ અને પ્રવાસ આજે પણ ચહેરા પર સ્મિત લાવી દેશે ઉણાને દાદા દાદી ને કે નાના નાની ને ઘરે જવા કઈ અલગ જ હતો તેની વાર્તાઓ પ્રેમ અને સંસ્ આજે પણ જીવનના સાચી દિશા બતાવે છે બાળપણના આપણે પ્રેમ મિત્રતા સહકાર સંચાર અને વવે વેચીએ છીએ અને જેના લીધે આપણને ખુબ આનંદ આવે છે બાળપણને યાદ હંમેશા મનને તાજગી આપે છે, આજના સમયમાં બાળપણ મોબાઈલ અને ટીવી ના વધુ સમય એ વિતાવે છે તેની ખુલ્લા મેદાનમાં રમવા રમવાની મજા મિત્રો સાથેની મુલાકાત અ ને પરિવાર સાથે સમય ઘટતો જાય છે આપણે બાળપણના ટેકા ટેકનોલોજી સાથે રમત ગમત વાંચન અને પરિવર્તન સમય પસાર કરવાની પણ પ્રેરણા આપવી જોઈ છે બાળપણ પાછું આવી શકાય નહી અને પરંતુ તેની મીઠી યાદો હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે. તે યાદો આપણા મુશ્કેલી સમયમાં સમયમાં પણ હિંમત આપે છે બાળપણ જીવ સૌથી નિર્ભળ નિ દોષ અને આનંદ ભર્યો છે એવું મને લાગે છે.
હા બિલકુલ સાચી વાત બાણ પણમાં સાંજ પડતા જ બધા મિત્રો ઘરની બહાર ભેગા થઈ જતા કબડ્ડી, ખોખો ક્રિકેટ સંતાકુકડી દોડ જે અનેક રમતા હતા.
તે સમયે કોઈ સમય નું ભાન જ નથી રહેતું હતું.
અને ઘર છે આવ માતા ક્યારે ઠપકો પણ આપે પરંતુ ઠપકામાં પણ છુપાયલો હતો આજે સમજાય છે કે તેઓ આખો ઈચ્છતા હતા ભલું જ ઈચ્છતા હતા. તહેવારોની ઉજવણી પણ બાણમાં ખુબ જ ખાસ લાગતી હતી દિવાળીએ એટલે નવા કપડા ની રાહ જોવી ઉત્તરાયણમાં પતંગો ચગાવી નવરાત્રીમાં ગરબા રંગવું વા જવું, હોળી માં રંગીથી રંગવું, આ બધી યાદો પણ હજે પણ મને જીવંત રહે છે. ઉનાળા ની રજાઓ તો સૌથી વધુ યાદગાર આવે છે. સવારે મોડા ઉઠવુ, આખો બપોરે મમી બોલાવા આવે તો જવું બાકી તો જમવાનું તો કઈ ભાન જ નહી રહેવું ના રહેતું. પછી અ... અગાસી ઉપર જઇને તારાઓ જોવા. મજા તે કઈ મજા જ અલગ હતી. આજે આવી નિરાશ ભાગ્યેજ જોવા મળે છે. બાળપમાં શિક્ષકો નુ પણ આપણા જીવન પર ઘણો પ્રભાવ પડ્યો હતો. તેઓ પાઠાજ નહી ભણાવતા હતા પરંતુ સારા સંસ્કરણ પ્રામાણિકતા અને મહેનત નું મહત્વ પણ સમજાવતા હતા. આજે પણ તેઓને શીખાવેલા ઘણી વાતો મને જીવનમાં ઉપયોગી બને છે.
હા.
બાળપણમાં શીખેલો સંસ્કાર આખી જિંદગી સાથે રહે છે, સા ચુ બોલવું વડીલોનો આદર કરવો બીજાને મદદ કરી અને મહેનતથી કમાવવું આ બધું જ બાળપણમાં શીખીએ છીએ આજે આપણે મોટા થઈ ગયા છીએ અને જીવનમાં ઘણી જવાબદારી આવી ગ ઈ છે પરંતુ જ આપણે જ્યારે બાળકની બાળપણની યાદ આવે ત્યારે મન ફરી એકવાર આ નિર્દોષ વિદે અ દિવસોમાં પહોચી જાય છે, બાળપ પણમા ફરી પરંતુ તેની યાદો આપણને હસાવે અને પ્રેરણા આપતી હોય છે. એવાસી
હ તમારી વાત સાચી છે કે આપણને બાળપણ ખુબ જ પ્રેરણા આપે તમે કીધું તે બાળ પણમા આપણને બધાને જોઈએ છે કે તેઓ કામ કેવી રીતના કરે છે, અને તેઓ મહેનત કેવી રીતના કરે છે. અને તે પછી આપણે જાણી શકીએ કે ક્યારે કયું શું બનવું અને આપણા આસપાસના લોકો જે પણ બન્યા હોય તે આપણામાં થોડું ઘણું આવે છે. અને જેના લીધે આપણે અ સારા માણસને જોવ અને જે આપ ણને પ્રેરણા બને છે, કોઈ ડોક્ટર બને, કોઈ એન્જિનિયર બને, કોઈ બિઝનેસમેન બને, એટલે આપણે પ્રેરણા સારી લેવી જોઈએ કે જેના લીધે આપણે અ કોઈ ખોટા રસ્તા પર જવુ જોઈએ નહીં અને તે ખુબ જ જરૂરી છે, બાળપણમાં આપણે ઘણી બધી રમતો રમ મયા હતા જેમ કે ક્રિકેટ હોકી ખેલાડી અને અન્ય વસ્તુઓ ઘણું રમ્યા હતા અને જેના લીધે આપણે અ ખુબ જ સારું લાગે છે કે તે રમત ના લીધે આપણે ખુબ સારી એવી એ મે અ કસરત અને તેના લીધે થઈ જતી હતી અને આ જે બાળપણ દરેક યાદે આજે પણ મનને આનંદ ભરે છે, શાળાના પહેલા દિવસથી માની ને છેલ્લા દિવસ સુધી અ ઉના ઉનાળાની રજા રજાઓમાં આપણે ઘણી બધી રમતો ઉનાળામાં જેમ કે કેરીની સિઝન આવે તો કેરીના રસ ને એવું અ ખૂબ જ ખાતા હતા જેને તે ખૂબ જ મજા આવે છે. પરંતુ આજના બાળકો બદલાઈ ગયા છે, મોબાઈલ વિડીયો ગેમ, સોશિયલ મીડિયાને કારણે ખુલ્લા મેદાને રમતા રમવાનું ઓછું થઈ ગયું છે, કુદરત સાથેનો સંપર્ક ઘટ્યો છે, અને પરિવાર સાથેનો સમય પણ ઓછો થયો છે, તેની બાળકો બાળકને ટેકનોલોજી યોગ્ય ઉપયોગને શીખવા શીખવાડની સાથે રમતગમત વાંચન અને સ સર્જનાત તમક વૃતિઓ તરફ પ્રોત્સાહિત કરવો જોઈએ
હા બિલકુલ સાચી વાત છે તમારી જયારે નાની નાની વાત આ મને તો મારી બાળપણ ખુબ જ યાદ આવે છે. બાળપણના આનંદ જ કોઈ અ પણ ઉમર ભૂલી શકાતો નથી નાની નાની વાતોમાં ખુશ થઈ જવું અને બાળપણને બાળપણની સૌથી મોટી ખાસિયત હતી ત્યારે માતા પિતા ચોકલેટ લાવી આપે તો આખો દિવસ આનંદમાં પસાર થઈ જાતો નવા કપડા મળે તો નવું રમકડું મળે તો ખુશીનો પાર જ ન રહેતો હતો મને તો મારા મિત્રોનો ખુબ યાદ આવે છે, દરરોજ શાળા પછી બધા મિત્રો ભેગા થઈને મેદાનમાં રમવા જતા કબડ્ડી, ખોખો, ક્રિકેટ, સપતાકુકડી, દો ડ અનેક ગેમો રમતા હતા
તે સમયે મિત્રતા ખૂબ જ નિશ્વાસ હતી કોઈ પણ પાસે શું છે કે શું નથી તેની ચિંતા ન હતી
મિત્રો સાથે હસવું રમવું એકબીજાની મદદ કરી એ સાચી મિત્રતા હતી અમા માટે બાળપણમાં શિક્ષકો ન પણ ખુબ જ પ્રેમ મળતો હતો તેઓ માત્ર ભણાવતા જ નતા. પરંતુ સારા સંસ્કાર પણ આપતા હતા જય્યારે આપણે કોઈ ભૂલ કરતા હતા ત્યારે તેઓ પ્રેમથી સમજાવતા પણ હતા અને કેટલીક વાર મીઠો ક્કો પણ આપતા હતા અને કેટલાક સ્ટુડન્ટ કેટલાક વિદ્યાર્થીઓને તેઓ નહી સમજ તે લોકોને મારીને પણ સમજાવતા હતા પણ આજના આધુનિક યુગમાં આવું બધું ક જ નથી રહ્યો આજના સમયમાં બાળકોને હાથ બાળકોને મારવું એ પણ ગુનો થઈ ગયો છે. જેના કારણે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ ખુબ જ બગડી ગયા છે. જેના કારણે તે લોકો સોશિયલ મીડિયા પર વધારે ઉપયોગ કરે છે અને પોતાનું મન ભણવામાં લગાતા નથી જેના કારણે આજે આપણા ભારત દેશમાં એજ્યુકેશન લેવલ
મતલબ કેવાનું એજ્યુકેશન લેવલ ખુબ જ નીચે ગયો છે અને આપ દેશમાં એવી જ રીતે ગરબી પણ વધતી જાય છે ધીરે ધીરે એવું નથી લાગત અમને
હ તમારી ખુબ જ વાત સાચી છે કે તે ગરીબી મટાવવી જોય. અને બાળકોને ફોન આપવો જોઈએ નહી. ચાલો આપણે આગળ પણ એજ રીતના આ ટોપિક પર વાત કરીશું.
હા.